કરો છો.
બસ જુઓ હમણાં બસ રસોઈની તૈયારી ચાલુ છે હવે. આજે થોડું મોડું થઈ ગયું છે એટલે થોડું ઘણું બહાર થઈ ગયું ને. થોડું ઘણું બાકી છે તો બસ ઈજ જોતી હતી કે હવે શું બાકી. બા છે આજે પાછો વરસાદ એ બહુ છે તો જલ્દી જલ્દી પતાવી લઈએ. પાછું શું અમારે ત્યાં તો લાઈટ જવાનું અને બહું બધો ઈસ્યુ છે. કારણ કે એક વાર આ પછી લાઈટ જાય ને વરસા. સાદ ના લીધે થોડા સેફ્ટી માટે ઈ લાઈટ જતી હોય છે. તો થોડું આમ શું આપણે કરીને કામ રાખી દઈએ તો અમુક વસ્તુઓ આપણી બધી. મશીનમાં. નાખવા કે આમ મિક્ચર નું કામ હોય કે એવા બધા પછી આપડા અટકી જાય. બાકી તમે શું કયો છો.
હા બસ તમે જેમ કીધું એવી જ જીવનની નૈયા ચાલી રહી છે. કામ તો ખતમ થઈ ગયું છે બાયધવે. રસોઈની વાત આપડે હવે કરી જ છે તો વરસાદી આ માહોલ ચાલી રહ્યો છે. તો તમને નથી લાગતું થોડું આમ. આવે એવું ખાવા પીવાનું આમ મતલબ આમ પકોડા છે ભજીયા છે. આમ ગરમ ગરમ કઈક વસ્તુ હોય ને તો મજા આવી જાય તમારુ શું કેવું છે.
હા હા બિલકુલ વરસાદ પડે એટલે સીધો આપણે તો ગરમ ગરમ અને. કહીએ ને થોડું તીખું તીખું ખાવાનું મન તો થાય જ. અને પકોડા તો કેહેવાય ને કે એક પરંપરાગત થઈ ગયું છે હવે. કે વરસાદ થયો અને ચા અને પકોડા ખાધા ઈ તો આપણે બધાને બઉ ભાવતા જ હોય. એમાં એ મારા ઘરે તો આમ કહીએ ને આપણે અમે આમ એને ભજીયા કહીએ તો. અમે તો છે ને કાંદાના ભજીયા અને મરચાંના ભજીયા અને બધું બહુ ભાવે. હા મારા બાળકો ને થોડું ઓછું ભાવે પણ હું ને મારા વર તો બઉ ખાઈએ. જેવો વરસાદ પડે તો એક વખત તો હું જરૂર જ બનાવું. અને બીજી છે ને કે ઓલી મારા બાળકોને તો ઓલી આપણે ગઉં ના અને. બાજરાના લોટની રાબ ના બનાવીએ ઈ બહુ ભાવે એટલે વરસાદમાં ભીંજાઈને આવે ને તો મને. કેસે મને રાબ બનાવી આપ તો એ લોકો. લોકોને એ બહુ ભાવે કે ગરમ ગરમ આપડે આમ કહીએ ને થોડું. અ સારું સારું પીવામાં બહુ મજા આવે આમ ગરમા હાટ પણ મળે શરીરને. અને બિચારા કામે જતા હોય અહિયાં ત્યાં ભાગતા હોય આખો દિવસ. અને આમ પેટ ભી ભરાઈ જાય થોડું આવે આમ સાંજ ના આવે તો એ લોકોને તો બહુ જ પસંદ છે. તો મારે તો ઈ તો ઘડી ઘડી બને. બે ચાર દિવસ થાય તો વળી કહેશે કે થોડીક રાબ બનાવી આપ ને મને મસ્ત ગરમ-ગરમ. તો હું ઓલું સૂંઠ નાખીને બનાવીએ ને આપણે એવી બધાને અમને બધાને બહુ ભાવે. તો અમે બધા તો આમ કહીએ ને કે ઘણીવાર અમારો નાસ્તો જ ઈ હોય.
બરાબર છે. બઉ જ સરસ વાત કીધી. રાબ તો મને પણ બઉ ભાવે છે. અહ તમે વાત કરી એમ અમારે પણ ભજીયા તો હોય જ. ભજીયા માં પણ પછી એક વેરાયટી ના હોય હા. અહ જેમ કે પત્રી ના ભજીયા બનાવીએ આપણે બટેકાની ઈ હોય. કાંદા ના ભજીયા મને ભલે બધા ઓછી-ઓછી ક્વોન્ટિટીમાં બને, લાઈક પાંચ દસ, પાંચ દસ. પણ બધા જ ભજીયા એક સાથે મારે બનાવવાના આવે. કાંદા ના ભજીયા સ્લાઈસ ઝીણી-ઝીણી કરીને એ પછી આપણેે મેથી ના વડા જે કહીએ ગોટા એ કરું, બટાકા વડા કરું લસણિયા ભજીયા પણ બને. અને કાંઈ ના હોય તો મરચા તો ડેફિનેટલી હોય, કટ કરીને સ્લાઈસ કરીને છેલ્લે બાક કી ભરીને તો આ આખું મેનુ તો કમ્પ્લીટ હોય જ મારે, કે ભઈ આટલા ભજીયા તો બનાવવાના જ હોય. તો જયારે ભજીયા બન નાવવાના આવે ને એટલે મજા આવે એવું નથી, પણ થાકી જાય, જયારે ભજીયા ખાવા બેસુ ને ત્યારે જેમ હોય ને કે હા હું ખાઈ લઉં છું, ખાઈ લઉં છું, એ હું ખાઈ જ ના શકું. હા. પણ ભજીયા જોડે મને છે ને મારી ફેવરિટ મારી દહીંની ચટણી જે છે ને મને એ જોઈએ. જેમ કે દહીં લેવાનું, દહીંમાં છે ને લસણ ની જે આપણે ચટણી બનાવીને રાખીએ ને, થોડી લસણ ની ચટણી. થોડી ખાંડ અને થોડું મીઠું અને એ ચટણી તમે જે ભજીયા જોડે ખાઓ, આહા-આહા! મજા જ આવી જાય. જેમ કે મારા સાસુમાંને છે ને સેવ ઉસળ ભાવે મારા હાથ નુ. તો એને કંઈક આવું ઠંડુ માહોલ થાય કે આમ વરસાદ જેવું હોય ને તો એ મને સેવ ઉસ નું વારે-વારે કહે. જેમ કે સેવ નું શાક કરીએ ને આપડણે સેવ ટમેટાનું તો અમારા ઘરે છે ને હમણાં-હમણાં રતલામી સેવનું જ શાક કરું છું. હું સાદી સેવનું શાક છે ને એ થોડુંક ફીકું-ફીકું લાગે છે. તીખું નથી ખાતા પણ એમ કે તોય ઓલું શું ચટાકો થોડો આવે, રતલામી સેવ નું શાક બનાવીએ ને તો. તો હમણાં-હમણાં તો સેવનું શાક ને એવું હોય ને તો અહ રતલામી સેવ નું જ મારે બનાવવાનું આવે. તો તમારા ખાવા પીવામાં આમ શું ખાસિયત છે? લાઈક તમારા હાથની કંઈ-કંઈ વસ્તુ એવી છે કે જે તમારા બાળકો ને, હસબન્ડ ને તમારા બહુ બ ભાવતી હોય છે?
જુઓ આમ તો છે ને આમ તો મારે અહ બધી જ વસ્તુઓ ખાય. શાક રોટલી વધારે હોય અમારા ઘરમાં. એટલે અલગ-અલગ પ્રકારના શાક ભાવે ઈ લોકોને. કારણ કે આમ બધી ભાત ને એવું બધું ઓછું ખાતા હોય. શાક વધારે જોઈએ. અને આમ ફાસ્ટ ફૂડમાં કહીએ ને તો ભેલ મારા ઘરની વધારે એટલે ઈ લોકોને લાગે કે મારી ભેલ વધારે સારી થાય છે એમ કે છે ઈ લોકો કે તું ભેલ, ને સેવ પુરી ને એવું બધું ચાટ બનાવીએ ને એ ઈ લોકોને વધારે ભાવે. તળિયું ગળ્યું તો કાંઈ એટલું ખાય નહીં. મેં કીધું ને વરસાદની સિઝનમાં હું ને મારા વર એકવાર ભજીયા બનાવીએ. બાકી મારા બાળકો કાંઈ તળેલું હવે ખાતા નથી મોટા થયા ત્યારથી. નહીં તો પેલા નાના હતા ને ત્યારે એમને મારા વડાપાઉ બી બહુ ભાવતા. તો ઈ લોકો વડાપાઉં બી હંમેશા, મહિનામાં એક વાર મારું હોય કે હું વડાપાઉં બનાવું. નહીં તો પછી ચાટ તો હોય જ છે, કારણ કે એમાં શું વધારે તેલ ગી ના હોય. અને મમરા બી આમ હેલ્ધી જ થાય, એટલે મારી ભેલ જયારે બને ને ત્યારે તો બે દિવસ ચાલે. કે આજે એ રાતના ભેલ હશે ને કાલે એ રાતના ભેલ, ઈ બે દિવસ મારા પાક્કા થઈ જાય. કે ભેલ, સેવપુરી, પાણીપુરી, એવી રીતે એક-બે ચાર્ટ ક કોમ્બિનેશન માં રાખવું, એટલે બે-ત્રણ દિવસ નીકળી જાય મારા. ક્યારેક નાસ્ તામાં તો બે દિવસનું રાત નુ ડિનર અને એક દિવસનો નાસ્તો એવી રીતે તો પતિ જ જાય મારું. એટલે જ્યારે ભેલ બનાવું એટલે મને બે દિવસ તો એકદમ શાંતિ હોય કે હવે મારે બીજું કંઈ નથી કરવા નું ખાલી સવાર માં શાક રોટલી જોઈએ બાકી સાંજ ના તો બધુંય ચાલે. આમે આપડો સાંજની રસોઈ તો બહુ ઓછી જ હોય. અને જલ્દી જમી લેતા હોઈએ અને આમ બધા ડાયટ કોન્શિયસ બહુ છે. તોવ અમારે રાતના જમવાનું તો એટલું મોડું હોય નહીં એટલે અમે શું કરીએ કે પછી બધા સવારમાં જે રસોઈ હોય તો વધારે પડતું શાક રોટલી ને એવું બધું સવાર માં જ થઈ જતું હોય. અને બધા શું અમારે આમ બઉ મસાલા વાળા શાક ન જોઈએ એટલે મારે અહિયાં છે ને કે ભીંડાનું શાક છે કે, કોબી નું શાક છે કે, તો તુરિયાનું શાક છે કે એવા મારા બાળકોને બહુ ગમતા હોય અને થોડા મસાલેદાર થોડા મિક ક્સ વેજિટેબલ થોડા આપડે મુઠિયાવાળા આપડે ઊંધિયું ટાઈપ કહીએ. કે પછી પંજાબી શાક એવા બધા મારા વરને બહુ ભાવે. તો સવારમાં હુ કેયા ઓલ્ટરનેટ કરતી હોઉ. કે એક દિવસ એક શાક તો બીજી વખત એક વખત એકને ભાવતું બીજા દિવસે બીજા નું ભાવ તું એવી રીતે બનાવતી હઉ. ને સાંજના પછી કઈક ફાસ્ટ ફૂડ હોય, ક્યાં દાળ ભાત હોય કા ખીચડી કડી હોય, કા ઢોકળા હોય એવું બધું કાંઈ ને કાંઈ એક દી એક રસોઈ હોય. પછી કાંઈ રાતના એટલું બધું હોય નહીં. તો આ રીતે અમારો શું કેહેવાય કે આમ મહિનાનું તો આમ સાચું કહું ને તો મારા અ આજે ફ્રીજ પર છે ને ટાઈમટેબલ લગાડેલું જ છે જ્યારથી મારા બાળકો નાના હ તા ત્યારથી મારા વરે એક બનાવીને આપેલું કે આવી જ રીતે બધાય ખાવાનું ને અમારે ત્યારથી એવી રીતે ફિક્સ છે. કે રોજ ક્યારે કામ કઈક સાક મળ્યું ન મળ્યું તો કઈક ટાઈમ ટેબલ આગળ પાછળ થાય. બાકી આટલા વરસ થઈ ગયા અમારે એ ટાઈમટેબલ હજી લાગેલું જ છે ને અમારું એવી જ રીતે ફોલો થાય. ખાલી શની, રવિ અપવાદ હોય કારણ કે ત્યારેક ક્યારેક બહાર ગયા, કોઈ મહેમાન આવ્યા. તો બધું અપવાદ બાકી તો સા સોમવાર થી શુક્રવાર આમ ફિક્સ જ હોય. કે સોમવારે આ બનશે, મંગળવારે આમ બનશે એમાં બુધવારે મગ અને શુક્રવારે ચણા તો ફિક્સ જ હોય.
બરાબર છે વાહ શું વાત છે તમે તો આમ મને લાગે છે કે એકદમ આમ પ્રોફેશનની જેમ તમે આખું બધું સેટઅપ કરી દીધું છે મારે તો એવું નથી હોતું અમારે તો તમે જેમ કીધું હા પન ટાઈમ ટેબલ મારે રસોઈ માટેનું ફિક્સ ના હોય પન આટલાથી આટલા વાગ્યા સુધીમાં લગભગ લગભગ કામ પતી ગયા હોય ને એવું થોડું ઘણું ક્યારેક ક્યારેક એડજસ્ટ થઈ જાય. શનિ, રવિ હોય એટલે મારા ઘર માં શું વેરાયટી બનાવવાની એ પણ શું મમ્મીને બહુ ના ભા ભાવે એટલે જ હોરે મારે છોલે કુલચે કરવા હોય તો હું બનાવું. જેમ કે બપોરે દમાલું કરવું હોય તો રસોઈ શું બનાવ એટલે આમ તો પેલે હું જ કરતી તી. પન બાળક આવ્યું છે ને એમાંય થોડું મારા પગમાં ઈન્જરી ને એવું થઈ ગ્યું ને તો મમ્મી કે છે કે ભઈ ના સવારે વેલા ઉઠી ને હું ટિફિન દસ વાગતા થઈ જાય તો શું ઓલું એક સાથે કામ પતી જાય નાસ્તાનુંન પછી શું વચ્ચે વચ્ચે બાળક ઇન્ટરફિયર કરે ને તો પ્રોબ્લેમ આવે એટલે રસોઈનો ડિપાર્ટમેન્ટ સવારે મમ્મી સંભાળે બપોરે હું તો રસોઈમાં જે વેરાયટીઓ હોય ને એ મારે આવે બનાવવાની એટલે લગભગ લગભગ જો હમણાં અમે શનિ રવિ માં ઘૂઘરા બનાયાતા, અ ભેલ બનાવી તી પછી પાણીપુરી હોય જેમ તમે બાત કરીને ભ વડાપાવની તો હું પણ લગભગ દાબેલી બધી જ વસ્તુ હું ઘરે બનાવું છું મને નથી સાંભળતું કે બહારથી હમણાં કોઈ વસ્તુ અમે ખાધી હોય ઘણા ટાઈમ થી પગ થોડો ઠીક થયો ને પછી થી તો પાછું મેં આપડે કઈ ને ગેટ બેક ટુ વર્ક એના જેવી પરિસ્થિતિ આવી ગઈ છે શનિ રવિ આવે ને એ મોર મારુંન માર સાસુમાનૂ બધું નક્કી જ હોય. કે મમ્મી આ બનાવાનું છે મમ્મી કે ઓકે આ બનાવા વેરાયટી શું બનાવી છે ને એ પેલા બે દિવસ પેલા પ્રિપેરેશન થઈ જાય ઇફેક્ટ પંજાબી, નાન એ પણ હું ઘરે બનાવી લઉં છું. અને લકીલી સારું બને છે અને મને રસોઈનો તો શોખ પણ ઘણો બધો છે. મારી છોકરી પણ નાની ને જયારે છ મહિનાની થઈ ને પછી થી તો હું એને અ એને ખવાય ને એવું યુટ્યુબ પરથી જોઈ જોઈ ને એટલી બધી વેરાયટીઓ ખવડાવી છે મેં બનાવી બનાવીને એક્પેરિમેન્ટ મારી છોકરી પર કર નાંયખા હશે અને એને ભાવે પણ છે તો સારી વાત છે કે ચલો મને ગમે છે રાંધવું અને ભાવે પણ છે લોકોને હા ક્યારેક એવું થાય ખરી કે ભાઈ ચલો અ નથી સારું બન્યું પણ હા
બરાબર. નહી નહી મારે તમારો અવાજ નહતો આવ્યો એટલે મને લાગ્યું કે શું કહ્યું પણ હવે આવે
હમ્મ હમ્મ ઓકે બોલો બોલો
જુઓ બસ આમ જ આપણે શું કેહેવાય રસોઈ પાણી આમ તેમ આખો દિવસ આમ જ પસાર થઈ જાય અને થોડા ઘણા બહાર ના કામ થાય એટલે આમ જોઈએ ને તો આપણું અ બધાનું જ આમ જીવન છે ને હવે એવું એક ટાઈમ ટેબલ ના ભરોસે જ ચાલે છે કે આટલા વખતે આ કરવું કારણ કે વર છે ને બાળકો છે ને એમનો ટાઈમટેબલ જોવો ભલેને સ્કૂલ હોય કે કોલેજ હોય કે પછી કામે જતા હોય બધા એ બધાનો ટાઈમ ટેબલ સંભાળવાનું કામ તો આપણા પર જ હોય ને એટલે આપણે એટલું હજી સારું છે કે આપણે હજી ઘરે હોઈએ એટલે સારું પડે. બાકી જે કામ પર જતી લેડીસ હશે એમને તો કેટલા પ્રોબ્લેમ થતા હશે એવું થાય મને ઘણી વાર. કારણ કે મેં બી અનુભવ તો કરેલો છે જય્યારે હું પહેલાં કામ પર જતી હતી ને સ્કૂલમાં ટીચર હતી ત્યારે મને બહુ અગવડ પડતી પછી મેં ધીરે ધીરે છોડી દીધું કે હવે બાળકો થોડા મોટા થઈ ગયા છે. અને જયારે મારે હવે અવેલેબલ નથી થતું ટાઈમ ને ટાઈમ ની બહુ અછત પડે છે તો હવે ઘરેથી જ કામ કરું છું. તો બસ જુઓ બાકી તો હવે વરી બસ હવે આપણેે કામ કરવાનું ટાઈમ ચાલુ થઈ ગયો તો હવે સમયની થોડી કહેવાય ને કે અછત છે તો હવે આપણે વરી પછી ફરીથી વાત કરશું તો બીજું કાઈ
ના ના સાચી વાત છે તમારી ફરી વાત સાંભળશું ને નવી નવી આવી જ રીતે જીવનના અનુભવો ની એકબીજા ને વાતો કરશું. શું ગમે છે શું નથી ગમતું અથવા કઈક એવી મનની વાતો હોય એ પણ આપણે જરૂરથી શેર કરશું હમણાં આપણી પાસે સમયની મર્યાદાઓ થોડીક છે. સાચી વાત છે તમારી એટલે આપણે જાજી વાતો નથી કરી શકતા. પણ ડેફિનેટલી હમણાં પાછું કઈક નવા વિષય સાથે મળીએ તમારો ત્યાં સુધી ખૂબ ખૂબ આભારને ધન્યવાદ.
ધન્યવાદ તમારો પણ આવજો.
આવજો.